કઈ નહી જો. રા તને એટલે તો ફોન કર્યો કે તું મારો ડ્રેસ જો.
એમ આજે તો તું બહ સ્ટઇલિસ્ટ લાગતી હતી. નવા ડ્રેસમાં.
લાગતી હતી નહી. જો લાગુ જ છું અત્યારે.
હમ્મ
હા ગઈ કાલ મેં શું કેવાય મેં ગઈ કલે જ આ ડ્રેસ લીધો હતો.
ઓ બધું બહુ સુંદર. ખાસ કરીને આ કલર તો તારા પર ખૂબ સૂટ થાય છે. આજકાલ આ કલરનો તો બહ ટ્રેનમાં છે. ટ્રેનમાં
હ બિલકુલ. હવે પે પેસ્ટલસ સ્ટ્રેચ્સ અને સ્કોર્ડર કલર્સ બહુ જ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને સમર માટે.
છે પણ મને તો હજુ પણ બ્રઇટ કલર વધારે ગમે છે. જેમ કે રેડ, યલો
હા તે પણ ક્યારેક ક હા એ પણ ક્યારેક આઉટ ઓફ ફેશન નથી થતા. ફેશન તો બદલાતી રહે છે. પણ કેટલાક સ્ટાલ ક્યારેક જુના નથી થતા.
એવું આ તો અલગ બહ બ્રાઈટ કલર બહુ સરસ લાગે છે. એટલે મેં કીધું મને બહુ ગમે છે. હવે તને કેવા ગમતા હોય એ તો મને ખબર ના હોય ને.
હમ એ બરાબર છે.
તો તું સામાન્ય રીતે કેવા કપડા કેવી રીતે પસંદ કરે છે? ટ્રેન્ડ મુજબ કે કમ્ફર્ટ મુજબ?
હું બંનેનો બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરું છું. જો કપડા આરામદાયક ના હોય તો સ્ટાઈલનો શું ફાયદો
હા એકદમ તારી સાચી વાત છે. હું તો પેલા બહ આમ કમ્ફર્ટેબલ કપડાં હોય ને એજ ડિઝાઇનમાં કપડા લઉં છું. પહેરવા માટે આપને સારું લાગે એમ.
હા એ તો છે તું ક્યાં પ્ર પ્રકારના આઉટફિટ વધારે પહેર પહેરવી પસંદ કરે છે?
મને અ વ અ ઇન્ડો વેસ્ટર્ન ખુબ ગમે છે. જેમ કે કુર્તી સાથે જીન્સ કે પ્લાઝો કે એવું મને બહુ વધારે ગમે છે.
હા એ તો બહુ ટ્રેન્ડી છ છે હું પણ ઓફિસ માટે એવું જ પેરું છું.
અને અને પાર્ટી માટે બી ચાલે ને એવા બધા આઉટફિટ એમ
પાર્ટી માટે હું થોડું હુ ગેમર્સ પસંદ કરું છું. જેમ કે ગાઉન કે સ્ટાઈલિશ સાડી એવું
સાડી, સાડી તો હંમેશા ક્લાસિકલ જ લાગે છે ને. ખાસ કરીને જો સ્ટાઈલિંગ સાડી હોય તો
સાચું હ સાચું આજે તો સાડી પહેરવાની નવી નવી સ્ટાઇલ આવી ગઈ છે. બ્લેટ સાથે જેકેટ સાથે
હા મેં પણ ઈષ્ટ રમમાં ઘણું જોયું છે કે લોકો ખુબ ક્રિએટિવ થઈ ગયા છે. અને ફેશન બહુ જ અલગ અલગ નવા નવા ફેશન ના કપડાઓ પહેરે છે.
સલ મીડિયા ફેશન પર બહુ જ અસર કરે છે. હવે તો લોકો એક એકબીજા સાથે એમ કમ્પેર કરે છે.
હા મને ક્યારેક તો ખૂબ જ અજીબ ટ્રેન્ડ પર આવી જાય ગયા છે. કે આપને બઉ આમ જોઈને કેવું લાગે કે આ કેવું હશે.
હવે તો લોકો સેલિબ્રિટી તી કરતા ઇન્ફ્લુઅન્સર વધારે ફોલો કરે છે.
હમ્મ આ પિક્ચરમાં જોઈ ને કે આવું આ ફેશન કરવાથી આ બહુ સરસ લાગે અમને આવું પહેરવું જોઈએ અમને આવું પહેરવું જોઈએ એવું કરે બહુ
હા સાચી વાત છે એકદમ
ને તને શૂઝમાં શું ગમે છે? હિલ્લ્સ કે ફ્લેટ્સ?
હમ્મ સુજારનો તો રોજિંદા માટે તો ફ્લેટ જ
હમ પણ હું તો હિલ્સ પહેરું ત્યારે જરૂરી જરૂરી હોય તો નહી તો હું તો હિલ્લ્સ પહેરું તો મારા તો પગ બહુ દુખે છે કે તારને કેમ લાગે છે.
હા . હે તો બધાની સમસ્યા છે
કે ફેશનમાં સૌથી મહત્વનું શું છે ફેશનમાં
શું?
કે કોણ કોન્ફિડેન્સ જો તો કોડેક હોય તો કોઈ પણ ડ્રેસ સરસ લાગે કોન્ફિડન્સ હોય તો.
સાચી વાત અને પોતાના બોડી ટાઈપ મુજબ કપડા પસંદ કરવા પણ મહત્વનું છે.
પણ આ બધું બધાને સૂટ નથી થતું ને.
અને એક વધુ વાત. ઓવર ડ્રેસ કે આન અંડર ડ્રેસ પણ થવું જોઈએ યાર, તો અનકમ્ફર્ટેબલ હોય તો પણ મજા ના આવે.
હા તો એટલા માટે, કે પ્રસંગ જે પ્રમાણે હોય એ પ્રમાણે કપડા પહેરવા જોઈએ એમ.
હમ્મ બરાબર છે એ તો.
હા તો હું તો બ્રાન્ડેડ કપડા જ, લઉં ઓછા લઉં હું તો લોકલ જ કપડાં વધારે લઉં છું એમ.
ક્યારેક લોકલ બધું જ બ્રાન્ડેડ લેવું પણ જરૂરી ના હોય ને, કે
એ તો સાચું છે ક્યારેક લોકો માર્કેટિંગમાં, ખુબ જ સરસ વસ્તુ મળી જાય, તો સારું ના મળે તો પછી આપણે જેવું હોય એવું લેવું પડે કે આપણે, ફેશન વાળા કે લોકલ કપડા કેવા લેવા પડે આપને ત્યારે પણ પસંદ આવવા માટે.
અને ઘણી સસ્તી પણ હોય ને એમ.
હા તું ક્યારેક પોતાની સ્ટાઈલ બદલાવવાનો પ્રયત્ન કર્યો હતો તે?
હા પેલા બહુ કર્યો સિમ્પલ ડ્રેસિંગ કરતી હતી હવે થોડું એ પ્ર એક્સપેરિમેન્ટ કરું છું.
હા હું પણ પેલા હું ડાર્ક કલર જ પહેતી હવે લાઈટ કલરસ ટ્રાય કરું છું તો શૂટ થાય છે પણ થોડુંક ટ્રાય કરી તો નવું થઈ રે અલગ થઈ જાય.
હા એજ તો ફેશન છે નવું ટ્રાય કરવું જ જોઈએ.
સાચું છે અને ક્યારેક તો ફેલ પણ થતા થાય.
હા, હા, હા, હા. પણ એમાંથી શીખવા મળે છે ને આપને.
ને એક વાત કહું કે ફેશન બ્લોગ શરૂ કરો તો
અરે નહી યાર એટલા ટાઈમ ક્યાં છે.
પણ તારી સ્ટાઈલ સારી છે લોકો ફોલો બી કરે છે તારે જોઈને એમ.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
હા હું તો તારું પેલા જ ફોલોવર બનીશ હા.
અરે થેન્ક યુ થેન્ક યુ. યુ યાર
તારેા મારે હું બઉ શૂટ કરે છે કે તું ફેશન ના કપડા પહેર કે આઉટફિટ લોકલ જેવા પહેર કે ફેશન વાળા પહેર તો બી તને બે સરસ લાગે તારા ઉપર
ના એ તો છે સરસ લાગે પણ જોઈશ હવે કરીશ તો તને કહીશ તને કેધા વગર હું ના કરું તને ખબર છે.
હા હ મને ફોટો મોકલજે એક પહેરીને મને બતાવજે કે તું કેવી લાગે છે હું પસંદ કરીશ તારે તું જ પહેરવાનું નહી તો નહી પહેરવાનું હા
હા એ તો મને ખબર જ બાઈ દવે હું આજે ઝુંડિયોમાં જવાની છું તું આવીશ મારા જોડે?
અ તું ક્યારે જવાની છો એ?
ચાર વાગ્યા ને આજુબાજુ જઈશ.
એવું તો ચાલ ને હું મમ્મીને પૂછીને તને પછી કરીશ મને જઉં છે જુડિયોમાં પણ ચાલ લે મમ્મી તો ના નહી પાડે ચાલ આઈશ લે તવ
સારું સારું તો આપડણે જઈશું ચાર વાગે મજા આવશે થોડાક કામ ફરી ફરી આઈએ આપડણે બહુ દિવસથી મળ્યા નથી.
હા તો તે તને જુડિયોમાં શું લેવાનું છે? છે.
અરે મને જીન્સો જોવી ત મારા જોડે જીન્સો નથી.
એમ જો હમણાં ની ટ્રેન માં ચાલે છે એ
હ એ વાડી.
ઓહ હમણાં તો બહુ છોકરીઓ એવા વધારે પહેરે છે એમને
મારે પણ લેવી છે હું પણ ટ્રાય કરી જાઉં મારા પણ કેવી લાગે છે તું પણ લે તને પણ સારી લાગશે તું પણ લેજે
ના મારા જોડે છે એટલે પું હમણાં તાને પસંદ કરાવી દઉં ને તું તાને કેવી પસંદ આવે છે.
અરે વા લઈને મને કેતી પણ નથી કે તે લઈ લીધી એ મેં
એવું તને શું સરપ્રાઈઝ આપવાની છે પહેરીને એમ
હા હા હવે આપણે બંને જોડે પહેરીશું.
હા હા, આપડ કોક ફેસ્ટિવલમાં કોલેજ જશું ને ત્યારે પહેરશું બે જોડે.
હા સારું સારું મ મજા આવશે પહેરવાની.
હા હા તો તું ક્યા કલરની જીન્સ લેવાની છે એમ
બ્લેક પદ લઈશ તોને ખબર જનું બ્લેક સિવાય એક પેન્ટ નથી લેતી.
પણ કઈક અલગ લેવું જોઈએ ને જરૂરી નથી કે બ્લેક લેવાય બ્લુ જીન્સે બ્લુ કલર બીજા કલરમાં કંઈક નવા નવા હવે તો હમણાં પિંક કલરના વ્હાઈટ કલરના બધે અલગ અલગ કલરની જીન્સ આવે છે એવું બધું નવું ટ્રાય કરાય ને
હા તો જોઈશું ચલે ને આપ આપણે સ્ટુડિયોમાં જઈએ એટલે જોઈએ હવે ક્યા કલર ની સારી લાગે છે.
વળ તું જોઈ ને કે મને આ કલર નહી જોતો એટલે હું તને પેલા તો કહી દઉં ને એમ
હ એ સાચું છે.
પછી તું પસંદ ના કરતો પછી એવું થાય ને કે મને આવું મારી ફ્રેન્ડ લેવડાવ છે એમ
મને પસંદ નહીં આવે તો તારા જોડે આઈ જશે.
હા મને ચાલશે તું લઈ દે. છે મને
હા હા હા હા અને હ મારે સાથે શુંઝ પણ લેવાના છે.
શુંઝ લેવાના છે.
હા મારા જોડે અત્યારે શુંઝ નથી હ કે
એમ તો પેલા આપે જોડે લીધા ત એ શુંજ તારા તૂટી ગયા.
હા યાર તૂટી ગયા કાર ના એક કૂતરું લઈ ગયું.
એવું
અરે અમે લોકો ક્યાંક બારે ગયા ત ને મંદિરે વૈષ્ણવી મામાં નું મંદિર હતું. તો ત્યાં ગને બારે શૂઝ ઉતાર્યા હતા તો કૂતરું મોમાં ગાલે લઈ ગયું.
એવું ઓહ તો શું તારા પસંદ આવી ગયા છેને ત
શું કરું એક હું ચપ્પલ વગર પાછી આવીઈ તી ઘરે.
હ તો મના ચપ્પલ ના લઈ લેવાય.
પણ પછી પપ્પા એ લઈ આપી મને અહીંયા આપણા અહીં જ બાર જ છે ને શોપ ત્યાંથી પણ અત્યારે મારા જોડે શૂઝ નથી એટલે મારે શૂઝ લેવાના છે.
હા તો ચાલ આપડે જોડીએ દ બાદ જશું તો આપડે લઈ લેશું. શુંસ્તને જેવું ગમે એવું આપડે બે ની જોડે એક જેવી જ લઈ લેશું મને પણ લેવાની છે એટલે હું લઈ લઈશ સારા જોડે
હા હા હા.
હા બેસ શુંઝ આપડે બે જોડે પહેરશું ને એટલે બેની સેમ જોએ ને
હા હા સારું ચાલ તો લઈ લઈએ મળીએ હવે ચાર વાગે
હા હા તો તું આવીઈશ ને ચાર વાગે તો પછી આપડે ચલી
હ તો આઈશ જ મારે રે જ લેવાના છે યાર.
હા હા તો મારે ભી લેવાના છે ને
બારું જઉં છું તારું એ જોડે કામ થશે
હ મારું બી કામ થશે
ચાર વાગે
હા હા બાય